હલો
હા અવાજ આવે છે. નમસ્કાર નમસ્કાર અવાજ આવે છે. બસ હા નમસ્કાર આજે આપણે. અ ઉત્સવ વિશે વાત કરીશું. તત વિષય પર વાત કરીશ ઉત્સવો જે ચૂકવવા જેવા નથી
ઓ નમસ્કાર આ વિષય ખુબ જ સરસ છે. ઉત્સાહ લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
બરાબર. ઉત્સવથી ઘર ગામ અને શહેરમાં. આનંદ ન વાતાવરણ બની જાય છે.
સાચી વાત છે દારીક ઉસ્સાઓ પાછળ કોઈ ને કોઈ કારણ હોય. કેટલાક ધાર્મિક હોય છે અને કેટલાક સાંસ્કૃતિક હોય છે.
ઉત્સવોમાં લોકો. એકબીજાને શુભેચ્છા આપે છે અને પ્રેમ વધે છે.
અને. નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી લોકો સુધી. બધા ઉત્સાહ સાથે ભાગ લે છે.
ચાલો હવે અલગ અલગ ઉત્સવો વિશે વાત કરીએ.
હા શ્યોહરને સૌ પ્રથમ દિવાળી વિશે વાત કરીએ આપણેે.
દિવાળી પ્રકાશ ન. ઉત્સોધમાં પ્રગટાવવામાં આવે છે.
હા અને લોકો ઘર સાફ કરી છે અને રંગોળી પણ બનાવી છે. પી.
નવા કપડાં પહેરવામાં આવે છે અને મીઠાઈ વહેચવામાં આવે છે.
અને પરિવાર ના સભ્યો એક સાથે બેસીને આનંદ પણ મા. જી.
દિવાળી લોકોમાં નવી શરૂ શરૂઆત નો સંદેશ આપે છે
હા અને હવે આપણે ઉત્તરાણ વિશે વાત કરી
હા ઉત્તરાયણમાં આકાશ રંગબેરંગી પતંગોતી ભરાઈ જાય છે હ
સાચી વાતચી લોકો તો સવાર થી સાઠ સુધી પતંગ જ ઉડાવે છે.
આ દિવસે તલના લાડ્ડુ અને ચી્કી પણ બનાવું બનાવવામાં આવે છે
અને અત્યાર તો ખબર છે તમને મિત્રો અને પરિવાર સાથે સમય કરવા માટે આ દિવસ બહુ જ સારો હોય છે.
હવે હોળી વિશે વાત કરીએ
હા હોળી તો રંગો નો ઉત્સવ છે.
લોકો એકબીજા પર રંગ લગાડે છે અને ખુશી વ્યક્ત કરે છે
હા અને આ ઉત્સવમાં તો હાસ્ય અને ઉમંગ પણ જોવા મળે છે
હવે નવરાત્ર્રી વિશે વાત કરીએ
હા એ તો મને બહુ જ ગમે છે મારો પ્રિય તહેવાર છે. નવરાત્રી ગુજરાત નો ખુબ જ જાણીતો ઉત્સવ છે.
દિવસ અને રાસ રવામાં આવે છે.
અને લોકો તો પરંપરાગત વસ્ત્રુ પણ પહેરે છે.
સંગીત અને નૃત્યથી વાતાવરણ જીવંત બની જાય છે.
હા સાચી વાત છે અને. હ એ આપણેે રક્ષાબંધન વિશે વાત કરીએ.
હા આ દિવસે બહેન ભાઈના માં રાાકડી બાંધે છે.
હા અને આ ઉત્સવ સંબંધ અને વિશ્વાસ નું પ્રતીિક છે.
ભાઈ બહેનને ભેટ પણ આપે છે.
હા અને હવે આપડી જન્માષ્ટમી વિશે વાત કરી
હા આ દિવસે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી છે.
અને તમને ખ્યાલ હશે મંદિરોમાં ભજન અને પ્રાર્થના થાય છે.
કેટલાક સ્થળે તો માટકી ફોડણની રમતો પણ યોજવામાં આવે છે.
હા અને હવે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીએ.
હા આ ઉત્સવમાં ગણેશજીની મૂર્તિ સ્થાપવામાં આવે છે.
અને લોકો પ્રાર્થના કરે છે અને પ્રસાદ વહેંચે છે.
ઉત્સવ પૂર્ણ થયા પછી વિસર્જન છે.
હા સાચી વાત છે અને હવે આપણે ઓણમ વિશે વાત કરીએ
હા ઓ એ દક્ષિણ ભારતમાં ઉજવતો. જાણે કે ઉત્સવ છે.
હા આદિવાસે તો તમને ખ્યાલ હશે ફૂલો થી સુંદર સજાવટ કરવા. મા આવે છે.
વિવિધ પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવે છે.
સાચી વાત છે અને હવે આપડે પોંગલ વિશે વાત કરીએ.
હા પોંગલ ખેતી સાથે જોડાયેલો ઉત્સવ છે.
હા અને તમને ખ્યાલ હશે આ દિવસે નવા અનાજનોો ઉપયોગ કરી. અને ભોજન બનાવવામાં આવે છે
ખેડૂતો માટે આ ઉત્સવ ખાસ મહત્વ ધરાવે છે.
અને હવે આપડી ઈદ વિશે વાત કરીએ.
હા ઈદના દિવસે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે.
હા અને મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન પણ વેચવામાં આવે છે.
પ્રેમ અને ભાઈચારો વધે એવો સંદેશ મળે છે.
હ અને હવે આપણે ક્રિસમસ વિશે વાત કરીએ.
ક્રિસમસમાં ઘર અને વૃક્ષની સજાવટ કરવામાં આવે છે.
અને બાળકોને ભેટ પણ આપવામાં આવે છે.
આ ઉત્સવ ખુશી અને દયાનો સંદેશ આપે છે.
અને બધા ઉત્સવોની એક સમાન વાત શું છે.
બધા ઉત્સવો લોકોને નજીક લાવે છે.
હા અને ઉત્સાહોથી સંસ્કૃતિની ઓળખ પણ મળી છે. ઓઠ.
નાના બાળકોને પરંપરા વિશે જાણવા મળે છે.
સાચી વાતચી અને મોટા લોકો પણ પરંપરા આગળ વધારી જી
કેટલાક ઉત્સવોમાં વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ પણ થાય છે
હા અને તમને ખ્યાલ હશે કેટલાક ઉત્સવોમાં તો સફાઈ અને સ્વચ્છતા પણ પણ બાર મકવામાં આવી છે
ઉત્સવોમાં એકતા નો ભાવ દેખાય છે
અને લોકો એકબીજાની મદદ પણ કરે છે
ઉત્સવોમાં હાસ્ય અને આનંદ વધે છે
સાચી વાત છે અને દરેક ઉત્સવ કોઈ ને કોઈ સારી શીખ આપે પીછી
સાચી વાત સત્ય પ્રેમ અને દયા અને સહકા જેવા ગુણોનો સંદેશ મળે છે
અને આ બધા કારણો થી કેટલાક ઉત્સવો ખરેખર ચૂકવવા જ જીવાન નથી
હવે હા હજી પણ ઉત્સવો વિશે ઘણી રસપ્રદ વાતો બાકી છે ભારતમાં લગભગ દરેક મહિનામાં કોઈને કોઈ ઉત્સવ ઉજવાય છે
એટલે તો વર્ષભર ખુશીનું વાતાવરણ જોવા મળે છે
કેટલાક ઉત્સવો પ્રકૃતિ સાથે પણ જોડાયેલા છે
સાચી વાત છે કેટલાક ઉત્સવો ખેતી અને ઋતુ સાથે સંબંધિત હોય જી
ઉત્સવોથી લોકોની જિંદગી રોજિંદી જિંદગીમાં નવો ઉત્સાહ આવે છે
અને બધા લોકો ઉત્સવની તૈયારી ઘણા દિવસો પેલા થી જ શું કરી દે છે
ઉત્સવમાં પરંપરાગત વાનગીઓનું પણ મહત્વ હોય છે
હા અને દરેક રાજ્યની અલગ અલગ વાનગી હોય છે
આ બધા ઉત્સવો ભારતની વિવિધતા બતાવે છે
અને ભાષા અલગ હોય સકે પરંતુ ખુશીનોો ભાવ બધામાં સમાન જ હોય છે
ઉત્સવો લોકોની સાથે બેસવાનો અવસર આપે છે
અને વાતચીત કરવા માટે પણ સમય મળે છે.
નાના બાળકો ગીત અને નૃત્ય પણ રજૂ કરે છે.
અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી મનોરંજન પણ થાય છે.
ઉત્સગોથી કલાને પણ પ્રોત્સાહન મળે છે.
સાચી વાત છે અને હસ્તકલા બનાવતા લોકોને પણ કામ મળે છે.
નાના વેપારીઓ માટે પણ આ સમય સારો હોય છે.
અને વિવિધ વસ્તુઓની વેચાણ વધે છે.
ઉત્સવોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
હા એતો કચરો ગમે ત્યાં ના નાખવો જોઈએ
પર્યાવરણ નુકસાન રાખવું જોઈએ
અને શાંતિ અને સુરક્ષા બંનેનું પણ ધ્યાન રાખવું જોઈએ
એટલી જ જરૂરી છે.
સાચી વાત છે. દરેક ઉત્સવ કક નવી શીખ આપી જ જાય છે.
ઉત્સવમાં શિસ્ત પણ એટલી જ જરૂરી છે.
સાચી વાત છે પરંપરાની આગળ લઈ જવામાં બધાનો ફાળો હોય છે.
હ ઉત્સવ એકતા નો સંદેશ આપે છે
સાચી વાત છે.
હા ચાલો તાર આપણે ફરી મળીશું આવજો